હેલો. કેમ છો તમે?
હું મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં છુ. આજુ મોસમ કેટલું અલગ લાગે છે ને?
હા સવારે થોડું ઠંડુ હતું અને હવે ઘણું ગરમ થઇ ગયું છે.
હા, મને પણ એવું જ લાગ્યું પેલા આ રીતના અચાનક વેધર ચેન્જીસ ઓછા હતા.
હા હા તો તમને સાચું કહ્યું હવે ક્લાયમેટ ચેન્જને લીધે મોસમ વધુ અનિયમિત થઈ ગયું છે.
ક્લાઇમેટ ચેન્જ નું મુખ્ય કારણ શું છે?
મુખ્ય કારણ પ્રદુષણ જંગલની કબાની અને ગ્રીન હાઉસ કેસેસ છે.
જંગલની કપાની થી શું અસર પડે?
ઝાડ કાઈ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. ઝાડ ઓછા થાય તો હબ હવામાં કાર્બન ડાયઓક્સ
અચ્છા એટલે ટેમ્પરેચર પણ વધે છે.
હા બિલકુલ. આ કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે.
છે કે અમારા ગામમાં પેલા વરસાદ સમય પર આવતો હતો.
હા અચ્છા હા હવે ક્યારેક બઉ વરસાદ પડે છે અને ક્યારેક બિલકુલ નથી પડત. પડતો.
હા ખેડૂતો માટે તો આ મોટી સમસ્યા બની ગઈ છે. અ ક્યારેક પાક નો નુકસાન થાય છે અને અ આર્થિક અસર આર્થિક અસર પર પડે છે.
હા કે ખેડૂતો માટે તો આ મોટી સમસ્યા છે.
હમમ અને ગરમી પણ દર વર્ષે તો વધતી જાય છે.
હા તો તમને સાચું કહ્યું કેટલાક શહેરોમાં હીટવેવસ પણ વધી રહી છે.
હા હીટવેવસ એટલે
જયારે ઘણા દિવસો સુધી અસમ અસામાન્ય રીતે ખૂબ ઊંચું ટેમ્પરેચર રહે. તેને હિટવેવ કહે.
આવું થાય તો લોકોની સેહત પર પણ અસર પડે ને.
હા ડિહાઈડ્રેશન, થકાન અને અન્ય હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે.
પર્યાવરણ અ બચાવવા માટે આપડે શું કરી શકાય?
સૌથી પહેલા વધુ ઝાડ રોપવા જોઈએ.
હું દર વર્ષે ઓછામાં ઓછું એક ઝાડ રોપવાનો પ્રયત્ન કરું છું.
હા આ બો સારી આદત છે. બીજા લોકો એ પણ આવું કરવું જોઈએ.
પ્લાસ્ટિક નો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ ને.
હા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ બહુ જરૂરી છે.
હા હું હવે કપડાની બેગ વાપરું છું શોપિંગ માટે.
વાહ આ તો બો સરસ વાત છે. આ નાની નાની આદતો મોટો ફેરફાર લાવી શકે. સકે છે.
હા પણ બચાવવું પણ પન પર્યાવરણ માટે જરૂરી છે.
બિલકુલ પાણી વગર જીવન સંભવ નથી.
કેટલાક લોકો નાળ ખુલ્લો મૂકી દે છે એ ખોટું છે પાણી પાણીનો વ્યર્થ ઉપયોગ બંધ કરવો જોઈએ
હા આ તો તમને સાચું કહ્યું રિન્યુએબલ એનર્જી વિશે તમારું શું કેવું છે
અ સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ વધા વધે તો પ્રદુષણ ઘટું થાય શકે
હા ગુજરાતમાં પણ સોલાર પ્રોજેક્ટ ઘણા વધી રહ્યા છે
હા આ સારી વાત છે અને ભવિષ્ય માટે પણ લ લાભદાયક છે
હા સ્કૂલમાં બાળકોને પર્યાવરણ વિશે શિક્ષણ આપવું જોઈએ
બિલકુલ નાની ઉંમર થી જાગૃતિ આવશે તો ભવિષ્ય વધુ સારું બનશે
હા તો તમને સાચું કહ્યું લોકોએ વ્હકલ ન ઉપ ઉપયોગ પણ સમજદારી થી કરવો જોઈએ
હા પબ્લિક ટ્રાન્સપોર્ટ અ વપરાવાથી ફ્યુલ બચશે અને પ્રદૂષણ પણ ઓછું થશે
હા આ તો તમને સાચું કહ્યું હું સાયકલ ચલાવવું પસંદ કરું છું
ઈ તો હેલ્થ અને એન્વારમેન્ટ માટે સરસ છે
હા શું તમને લાગે લે છે કે આપણે ક્લાયમેટ ચેન્જને રોકી શકીએ કે
સંપૂર્ણ રીતે અ રોકવું મુશ્કેલ છે પણ અસર ઘણી હદ સુધી ઓછી કરી શકાય
હા તેના માટે બધા લોકોની ભાગીદારી જરૂરી છે
હા સરકાર કંપની અને સામાન્ય નાગરિક બધા સાથે કામ કરે તો ફેરફાર આવશે
હ હા તો તમને સાચું કહ્યું મને લાગે છે કે પૃથ્વી આપણી ઘર છે
હા અને ઘરની જેમ તેનું ધ્યાન રાખવું આપડી જવાબદારી છે
હા આ તો તમને બહુ સાચી અછી વાત ક હતી
આભાર જો આપણેે આજથી જ શર કરીએ તો આવતી પેઢી ને વધુ સારું પર પર્યાવરણ મળી શકશે
હા આજ સંકલ્પ સાથે આપ આપપણેે આ આગળ વધવું જોઈએ તો પર્યા પર્યાવરણ બચાવવું આપણા બધાની જવાબદારી છે
હા તે તો છે જ આજથી જ એક નવી શરૂઆત કરીએ પર્યાવરણ બચાવો પર્યા ભવિષ્ય બચાવો
હા તો તમને સાચી વાત કરી
અ પણ કેટલાક લોકો આજે પણ આ મુદ્દોને ગંભીરતાથી નથી લેતા
અ હા તો તમને સાચું કહ્યું મને લાગે છે કે લોકોને ક્લાયમેટ ચેન્જની અસર અ રોજ રોજના જિંદગી માં દેખા. નથી એટલે એવું. તું હશે.
તો અસર અહ સ્પષ્ટ દેખાય છે. ગરમી વધી રહી છે. વરસાદના પેટર્ન બદલાઈ ગયા છે.
હા, આ વર્ષ આ વર્ષ પણ વરસાદ કેટલાક દિવસ તો બહુ જોરથી પડો અને પછી ઘણા દિવસો સુધી બંધ રહી ગયો.
હા, આવા અહ અસામાન્ય મોસમથી શહેરો અને ગામો બંને પ્રભાવિત થાય છે.
હા, શહેરોમાં તો ફ્લડિંગની સમસ્યા પણ વધી ગઈ છે.
હા, કારણ કે ઘણી જગ્યાએ કુદરતી ડ્રેનેજ સમ ના
હા, તમે શું સમજો છો લોકોને સૌથી પહેલા શું બદલવું જોઈએ?
અહ મને લાગે છે કે એનર્જીનો વ્યર્થ ઉપયોગ બંધ કરવો જોઈએ.
હા જેમ. કે રૂમમાં કોઈ ના હોય તો લાાઈટ બંધ કરી દેવી.
બિલકુલ આ નાની વાત લાગે પણ લાખો લોકો કરે તો મોટો ફેરફાર થઈ શકે.
હા હું હવે મોબાઈલ ચાર્જર પણ વાપરી લીધા પછી સ્વિચ ઓફ કરી દઉં છું.
બહુ સરસ આવી આદતો થી ઉઊર્જા બચશે.
હા સ્કૂલ અને કોલેજમાં પણ એન્વાયરમેન્ટ ક્લબ્સ હોવા જોઈએ.
હા સ્ટુડન્ટસમાં જાગૃતિ વધે અને તેનો પ્રેક્ટિકલ કામ પણ કરી શકાય.
જેમ કે ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ હે ને.
હા અને ક્નલીનેસ કેમસ પણ.
હા તો સાચું કહ્યું મને સફાઈ વિશે એક વાત યાદ આવી કેટલાક લોકો પિકનિક પછી કચરો ત્યાં જ મૂકી દે છે.
એ ખરેખર ખું ખોટું છે કુદરત ની મજા લેવા જઈએ અને પછી તેને અ આટલું અ શું કહેવું.
હા બિલકુલ આપડે જેલ લઈ જ. જઈએ તો પછું લઈ આવવું જોઈએ.
હા આ બેઝિક રિસ્પોન્સિબિલિટી છે.
હા તમને લાગે છે કે ટેકનોલોજી પર્યાવરણ બચાવવા માટે મદદ કરી શકે.
હા ઘણી રીતે સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમથી પાણી બચાવી શકાય. અને સોલાર પેનલ સોલર પેનલ્સ થી બીજળ પણ ઉત્પાદ થઈ શકે.
હા એજું કહી રહ્યો હતો. રિન્યુએબલ એનર્જી ભવિષ્ય માટે બહુ મહત્વપૂર્ણ છે.
હા હું એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે ઇલેક્ટ્રિક વહીકલ પણ પ્રદુષણ ઓછું કરી શકે.
હા પણ ઇલેક્ટ્રિસિટીનું સોર્સ પણ સ્વચ્છ હોવું જોઈએ.
હા, ઈ પણ સાચું છે.
કેટલી વાર લોકો ફક્ ત તો મોટા પ્રોજેક્ટની વાત કરે છે. પણ રોજની જિંદગીના બધ બદલાવો પણ જરૂરી છે.
હા, જેમ કે પ્લાસ્ટિક બોટલ ની જગ્યાએ રિયુઝેબલ બોટલ વાપરવું.
હા, અને પેપરનો વ્યર્થ ઉપયોગ ઓછો કરવો ડિજિટલ નોટ્સ પણ આ માટે સારી રીતે ઉપયોગ છે. ચાલો પછી આપડે મળીને વાત કરીએ.
હા હા ચાલો.